હલો બસમાં આજણે હર્યાવર માં વાત કરીી
ઓકે તો આજનું પર્યાવરણ તો કેટલું ખરાબ થઈ ગયું છે પ્રદુષિત થઈ ગયું છે આ ખાસ કરીને કંપનીઓ એ બધા ના કારણે જળ પ્રદુષિત વાતાવરણ પ્રદુષિત ને એના કારણે ગરમી પણ કેટલી વધી ગઈ
હા એ તો વાત સાચ જ છે કંપનીને ધુમાડે બહુ અસર કરી વાતાવરણમાં
હા એજ પાછા એના કારણે ગરમીનું પ્રમાણ પણ બહુ જ વધી ગયું છે
એજ વરસાદને બધુ અસર કરે છે બર આવવારને
હા આ જે પ્રદુષણના કારણે આપણે જે ઋતુઓનો જે ફિક્સ સમયગાળો હતો કે ચાર મહિના ઉનાળો આવે ચાર મહિના ચોમાસું આવે પછી શિયાળો આવે એના કારણે હવે તો ગમે ત્યારે ભભરતી એ નહી
એ તો વાર સાચ હમણાં આપડે ઉનાળામાં વરસાદ આવે તો અને તો અમા સા વરસાદ ઓછો આવે શિયાળામાં પણ વરસાદ આવી જાય એની બધું બદલાતું રહેે છે પણ ફેક્ટરીજ કેટલી બધી વધી ગઈ છે એ ફેક્ટરી જે ધુમાડા ની બધું વાતાવરણ કેટલું અસર કરે છે મ મોટા મોટ સડી છે એમ તો એટલા ધુમાડા હોય કે ધુમાડો જ એટલો બધો હોય કે દેખાય ને સવારના ટાઈમમાં એવું જ થઇ જાય ગસને બે ખાતું ને એના કારણે ઝાડ ને પણ કેટલી બધી અસર થ છે
નુકસાન થાયું બઉ પછી આમ જ વચ્ચે તો હમણાં કેવું થતું હતું વચ્ચે એક મહિનો તો શિયાળો પૂરો થવા િયાળો શરૂ થયો ને એ વખતે વરસાદ પણ આવી ગયો તો તો એવું થતું કે સવારે ઠંડી પડે બપોરે ગરમી થાય અને રાતે વરસાદ આવે એક જ દિવસમાં ત્રણ એક જ દિવસમાં ત્રણે સિઝન જોવા મળી જાય
હા એ તો વાત સાચી છે ને એવું થાય વાતાવરણ આખું બદલાઈ ગયેલું છે પેલા જેું ફિક્સ કે બે ટાઈમિંગ વરસાદ આવે વરસાદ આવેન ઠંડી ઠંડી આપડે
હા એના કાર ખેડૂતોને પાક વાવવામાં પણ સરળતા રહેતી અને હવે તો એના કારણે પાક પણ અનિશ્ચિત થઈ ગયા ક્યારેક આપણે કપાસવા જાય વરષા ન આવું બધું થાય છે હવે તો એના કારણે પાક ખેડૂતોને પણ ખુબ જ નુકસાન આવે છે
હા અને આ બધા ઝાડ ને બધું કાપી નાખે એ એના કારણે બો વધારે અસર કરે છે પર્યાવરણનુ
હ ધીરે ધીરે નાશ કરવાનો ચાલુ કરી દીધો છે બિલ્ડરો એમના રસ્તા બનાવવા માટે અને બિલ્ડીંગો બનાવવા માટે ફ્લેટ બનાવવા માટે આવી રીતે કાકને કાક બનાવવા માટે કરીને જંગલોનો નાશ કરી રહ્યા છે જેના કારણે ગરમીનું પ્રમાણ ખુબ જ વધતું જાય છે
હમણાં એમાં શું થાય એમ પેલા એનામા ભાઈઓ હોય તો પાંચે પાંચ ભાઈઓ એક જ ઘરમાં રહેતા અને હવે બધાને પર્સનલ અલગ અલગ છે ઘર એટલે પછી શું જમીનો ઓછી થાય ને એમ મકાન ને બાંધકામને અને પછી બધા સાથે રહેતા અને બેજનેસ બધાને પર્સનલ કરવા હોય એટલે પછી પેલા ખેતી લાયક જમીનો હતી જેમાં ઝાડ વાવતા
એ બધું વેચ હ વેચી વેચીને બધા શહેર તરફ પળ્યા છે પણ ઉંધુ શહેર તરફ વળવાથી ઉપરથી ફાયદો નઈ તમને નુકસાન છે અને બીજાને પણ નુકસાન છે હવે જો બધા જ ખેડૂતો આવી તે વિચારે કે આપડે અવે ચાલુ કરીએ કે હવે આપણને કારણે એ ખેડૂતો બંધ કરે ખેતી કરતો ઉત્પન્ન થાય
હ એ અનાજ ઉત્પન્ન કેવી રીતે થાયને ખેતી લાયક જમીન પણ ઓછી થઈ જાય એ પણ વિચારતા નથી કોઈ અને કોઈને મજૂરી કરવી ખેતી કરવા તૈયાર
હા એ ઈજમેન ખેતી કરવાય કોઈ તૈયાર
ખેતરોમાં જે ઝાડ છે એ બધા કપાવી નાખે છે એના કારણે પર્યાવરણ આવુ અસર કરે છે
હા બોઉ અસર કરે જંગલોમાં હોય જંગલો નો નાશ કરવાનું ચાલુ કરી દીધો છે તો એના કારણે જે પશુ પક્ષી હોય એ એમનું તો એક ઘર છે ઈરુ અને એના કારણે એમને ઘર એમના જોડે થી છીનવાઈ જાય છે જેથી ઘણી આ
આથી પશુ પક્ષીઓની જાત પણ લુપ્ત થઈ ગઈ છે જોવા જ મળતી નથી જેમ કે ચકલીઓ છે વધટ
કારણ કે એનું કારણ એક બીજું એ એ પણ છે કે ઝાડ ને બધું ઓછું થતું જાય એટલે જે એમનું ઘર હતું રેવાનું પક્ષીઓનું
હા
એ બધું ઓછું થઈ ગયું ને પેલા એમને ઠંડક પણ એમ જ મળતી ઉનાળામાં પક્ષીઓના ઝડમન એમ જ લતા અને હવે ાડ પણ પછા થઈ શું કરે
હા એજ ને એમના ઘર છીનવાઈ જાય છે એના કારણે આ બધું વધારે થતું જાય છે
હા ના તારે જો
એ બાજુ
પેલામાં શું હતું પેલા બધાના એક એક સાધન હતા સાયકલ એ બીજું કઈ હતું નહ અને બધાને ઘરે એક બાઈક હોય એક્ટિવા હોય ને ગાડી હોયને િ ચાર કે પાંચ તો સાધા ના હોવા હૈ
ગલમ પછી ઘરે પછી પછી બે જણાજ કેમ ના રતા હોય તો પણ એના જોડે સાધનો બધા જ પ્રકારના જોવા મળ્યા આપણને
હમ પેલા ફેમિલી એક હોય ને આખા ફેમિલી વચ્ચે એક સાધન હોય અને અત્યારે બધા પર્સનલ સાધન થઈ ગયું છે હ એના કારણે જે ધુમાડની બધી નીકળે એ બ અમાને હ દેહી ની અંદર ને બધામાંધા નથી વધી ગયો એટલું બધું નાફિકને બધું થાય છેને કે ધુમાનું દેખાતું પણ નથી કઈ સવારે તો
હા એ જે મલ્ટી ઝીરો થઈ જાય છે ધુમ્મસ નાક આ મતલબ આ જે પોલ્યુશન ના કારણે અને મેં તો એવું પણ સાંભળ્યું હતું કે જે તાજમહેલ છે એનો જે કલર છે એના ઉપર પણ એ પણ કાળો કાળો પડવા માંડ્યો છે આ
હમ એમ થ ગ હા એમાં પણ અસર થઈ ગઈ છે આ બું મધા સમજતા નથી ને બધા એકલા એકલા સાધારણ લઈને જાય વિચારતા ને સાથે જાય તો એટલું સાધનો વપરાશ ઓછો થાય બધાના જે પૈસા આવી ગયા એટલે બધાને હવે પર્સનલી થઈ ગયું હો એ બંદી ગ ચારતા જાય
હા આજે મેં હમણાં એક જગ્યાએ ગયું હતોું લગનમાં ગયો હતો હું તો ત્યાં એક એક એક મેમ્બર આવે ને ઘરનો લગ્નમાં તો એ પણ એક ફોર વ્હીલર લઈને આવે તો એન કતા જો ચાર પાચ જણા ભેગા થઈને બાજુ બાાજુ માં થી આવતા હોય તો પણ એ બધાની અલગ અલગ ફોર વ્હીલર હોય અને બધા અલગ અલગ ગાડીઓ કરીને આવે જો એની જગ્યાએ ભેગા થઈ ના આવે તો કેટલું પોલ્યુશન શું થાય પછી
છી એકલા આવે એનો મા, હા પછી એકલા આવે એનો માંધ તો નથી સાધન નાનું લઈને, આવે સાધનએમ મોટું લઈ આવે અરે માદાર ઉપયોગ થ, એનું
હા અને--પ્રદુષણ એટલું જ વધે પછી
હ એ તો છે ને જેટલું મર્યા મતાવશું, કચાવશું એટલું જ આપડું આ... ન એઢને ફાયદો થવાનું હોય
હા. ના તો, આ ક્યાં જાડવાઓ કે વૃક્ષો કે તો જોવા જ નહી મળે, ખાલી એટલા સિટીઓ જોવા મળશે. જેના કારણે ગરમીનું હમણાં જે ન્યુઝમાં મેં વાંચ્યું હતું. તો અમદાવાદમાં કંક પચાસ ડિગ્રી ઉપર તાપમાન જતું રહ્યું હતું. ઉનાળામાં તો હવે એ...
ચાલીસ દસ થાય છે.
હા, વચ્ચે હમણાં એક દિવસ તો પચાસ ઉપર જતું રહ તું બોલો પચાસ ડિગ્રી ઉપર તો પાણી ઉકળવાનું ચાલુ થઈ જાય અને એવું તો તાપમાન થઈ ગયું હતું બાર નું વિચાર કરો તમે.
એ થઈ જને તંગે હવે સુું છે ખબર એક તો કારણ શું હોય કે પેલા એસી શું શું છે. ખબર હે, એક તો કારણ શું હે, પેલા એસી નતા અત્યારે બધાને ઘરે બે બે એસી ગમુક ન ઘરે ત્રણ ને ચાર એસી માાણું ઓછા હોય ને એસીમાં આધાર હોય. એસી ની હવા જે આવે એ બારના કાર વાતાવરણ ને બહુ અસર કરે, હવે તો સ્કૂલ ની અંદર હોય કે ભ ઓફિસ હોય કે કોઈ પણ જગ્યા હવે એસી નું પ્રમાણ કેટલું બધું વધી ગયું.
હા અમારે હું જે સોસાયટી રહું છ ને ત્યાં એક પાડોશી ર છે. તો એ પાડોશી બે જ છે એક અને દીકરો બરોબર તો એમના જોડે બે એસી છે. પછી કુલર હોય તો એ પછી બે રેફ્રિજરેટર વોશિંગ મશીન ને આવી રીતે બધું એવી છે. અને બધું ડબલ ડબલ એટલુંલુ નહી જે ક્ટ બાઈક એમને આવડતું પણ નથી, તો એમના છોકરા જોડે મતલબ બુલેટ છે. પછી છે એમ જોડે માણસ એના વકલ ત્રણ એના જોડે બોલો એટલે પછી
હા, એટલે જ નહી એટલી બધી વસ્તુ વધારો હોય એટલે પછી-આ કેે એનો ઉપયોગ થવાનો વસ્તુ છે બધી ન. એમ વસ્તુ નો ઉપયોગ થાય એપ્પ. પર્યાવરણ ની અસર થવાની છે. હ બધારે સાચ સમજતા નથી કે કારણ કે આપણે મસ્તુની જરૂર નથી એટલામાં આપણું કામ થઈ જવાનું હોય તો ખોટું એ બધું ભેવું કરીને પૈસા છે. ને એટલે એ બધી જગ્યા પૈસા બહુ વધી ગયા છે. બધા ના જોડે એટલે નવી નવી વસ્તુઓ લેતા આવે છે એલા બધું આ પ્લાયવુડ ને બધું કઈ વપરાતું નતું પ્લાયવુડ બધ ફર્નિચર કરાવ ફર્નિચર કરાવો પણ ઓછું કરાવ હવે એનામાં આપડું લાકડા નું વપરાશ કેટલોું બધું થાય છે.
બઉ બઉ વપરાશ થાય છે લાકડાનો એમાં તો.
ચી પ્રશ્નધાર થાય એટલે પછી. ઝાડ ને બધું જ કપાય હ જેટલું બધાપરા એટલું જડલે જ હ સરર જવાની
એટલું પ્રદુષણ કર અચ્છાય ક એ ના છેને ચાડ કપાય છે તો એ પણ આપ આપણા કારણ જ કપાય છે આપણા આપણને અગવડવડતા નાપે છે પરંતુ એજ મોટી એક અગવડતા બની જાય છે પછી.
હા એ તો વાત સાચી છે. ચાર લો. ઓકે બાય.
બ બાય.
હા ઓકે બાય.